હમ
કરે
કઈ નહી
જમી લીધું
હા જમીયું તમે જમીયું
હમ જમી લીધૂ
હમ હમ
ચલ ને રવીવાર આપડે કશે ફરવા ગયે યાર એમ ફ્રેન્ડસ ગ્રુપમાં હમ
ચાલે કઈ પ્લાન બનાવ
હમ ફ્રેન્ડ્સ ગ્રુપમાં
હમ જાય ને પર કઈ શકી
તું કેને આપણા બધા તો આપડા અહીંયા તો કેટલા બધા સ્થળ છે. બહુ બધા જોવાલાયક
તિથલ તિથલ તો પર જોયું છે.
પછી એમ દૂર દૂર આમ આશાપુરા એમ તેમ દૂર જવને એક બે દિવસ માટે દ્વારકા ડાકોર ડાકોર એવી રીતેમ દૂર દૂર જવાનું તો ફ્રેન્ડ સાથે શું મજા આવે એમ
ડાકોર તો મે જસ્ટ હમણાં જ મારી લોકો સાથે ખબર ને ગયા વીકમાં તો મેં ગઈ
અરે ફેમિલી ને ફ્રેન્ડ એમ હ હ પણ ફેમિલી ને ફ્રેન્ડસ માં ફરક પડે ડિફરન્ટ હોય
હા એ તો છે જ તો મે કઈ ના પાડી જોશું ને આપડે
હમ
હા પણ એના માટે કોઈ પેલા સ્પ્લેસ તો નક્કી કરવા પડે ને કઈ જગ્યા પર જવાનું છે.
અરે આપડે જવાનું
થોડું માઈન્ડ ફ્રેશ થઈ જશે જશે તો હરી ફરીને બહુ બધી જગ્યા છે.
હમ
ફરવા માટે તો તું ક્યાં જવાનું પેલા ડિસ્કસ કરવા પડશે બધા સાથે મળીને કઈ જગ્યા પર જવા જેવું છે.
એમ જે્યામ સારું હોય તે જવું ને
બેસન જાય થોડું હડ ચોમાસા વાળું વેધર છે, તો
ચલ ને જાયએ હમ સાપૂ તાર બહુ બધા ચાવ તો દોડે
તો પછી બ જાય
હમ જાસુ
તો કે દિવસ નો પ્લેન બનાવીએ
હમ બનાવી રુ
જયારે આપડે સિદ્ધિ વિનાયક ગેલા ત્યારે કેટલી મજા આવેલી બધા આવી જ રીતે આપણા સ્કૂલ ફ્રેન્ડ ન ગ્રુપ બનીને ત્યારે કેટલી મજા આવેલી એવી રીતે પાછું કઈક ટ્રાય કરીએ
હમ્મ
થોડી આઝાદી મળી જાહે ઘરેથી કામથી છુપકારો ટેન્શન મુક્ત થઈ
હ ફ્રેન્ડ લોકો સાથે જવાની શું મજા હોય, એમ કેવું કે આપડે જઈએ શાંતિ થી એમ મસ્ત ત મસ્તી મજ્જા કરતા કરતા ફ્રીલી
એ જ
મસ્તી મજા કરતા કરતા જવાનું એમ નોર્મલ મજા આવે એમ ફેન્ડ લોકો સાથે એમ કઈ અલગ જ છે.
એ વાઈબ જ અલગ હોય એમ છે, માઇન કોઈને કય મગજ મારે કોઈ ક
હમ ફેન્ડ લોકો એટલે શું આપડે ફ્રીલી એમ જઈ શકીએ. મજા આવે કઈ ટાઈમપાસ થાય, એક સાથે બધા મળીએ તો બધી યાદો બાળપણને બધું યાદ આવી જાયને હ હમ્મ
કઈ નહી તો જાશું મને કોલ કરજે
હમ્મ
કન્ફર્મ થાય પ્લાન
પણ એમ બી આપડે અયા તો ખબરને બધા એમ સ્થળ બી એમ જોવા લય મસ્ત મસ્ત છે.
હમ્મ
દ્વારકા બી કેટલું મસ્ત છે. ડાકોરમાં મસ્ટ
મને દ્વારકા જવાની ઈચ્છા છે.
હમ દ્વારકા થી પછી એમ બે દ્વારકા જવાનુ એટલે એક દિવસ ત્યાં રોકાવાનું પછી એમ
એ વન વીક થઈ જાય એ બધું ફરતા હતા ગુી તળાવ છે, ગોટમનીર છે, દ્વારકા બે દ્વારકા કેટલું બધુ છે.
હમ્મ એટલે મજા આવે ગયા આવવાનુ એટલે એમ કેવુ કેમ આપણને ફ્રેન્ડ લોકો સાથે રહેવાની આદત એવું પડે છે, કોઈ વાર કે સગી આવું હોય તો આપણને બધું આઈડિયા આવે પી આપડે બહાર એકલા એવુની કરીએ, તો આપણને આઈડિયા બી આવે કે બાર આવુ જોવા મળે એમ તેમ એમ બધુજ
જાણવા મળે
હમ્મ
તો એ જાશુ ને મે કાન પડી પ્લેન બનાવો જઈશુ બઉુ બધી જગ્યા તો છે.
હમ-હમ-હમ મજા આવે.
જાશું જાશું હ કાલે રથયાત્રા છે.
હમ
હમ રથયાત્રામાં હ મેં તને એજ પૂછતી હતી. હા કઈ નઈ જાસુ.
હમ
થી એનું
હમ
વેલી કેને શું, કેવાય એ કાળે જગતનાથ ભગવાન નો જગતનાથ ભગવાનની યાત્રા.
હમ્મ બહું પબ્લિક હોય એમાં ચાલવાની પણ જગા ની હોય.
ભગવાન નો સતજ એટલો છે, તો કે એના ભ કતો એનાથી આકર્ષિત થઈને બધા જ આવે.
હમ્મ
કઈ નહી જશો તો મને કેજે. હું પણ આવી કલે હમ.
ઘર માં રહીને કેટલું કે થોડુંક બાર નું બી એમ
એજ અરે આજ કે વાલુ જગન્નાથ યાત્રા નું ક્રેઝ તો બધી જગ્યા પર જ હશે કાલે તો. મેન તો તા જગતનાથપુરી. જ્યા ભગવાન નું મેન સ્થાન છે.
હમ્મ
ચાલની આપડે ત્યાં જ જઈ ને આપણેે જે ફરવાનો પ્લાન બનાવતા છે.
હમ્મ પોચી બી રેવું કેતા. પેલી વાત તો એ જ કે પોચા હ જ ની તોતા. એરોપ્લેન બોલાવીયે તો જવાય હવે તો તો પછી આપડે પોચી જીએ કાલે જ.
એજ મેં તને પૂછતી હતી કે કેવી રીતે જવાય એના માટે શું ટ્રેન ટ્રેનની બુક કરવા પડે કેવી રિતે ત જવાય જોકે કઈ આઈડિયા તો મળે નહી આપણે પ્લેન તો બનાવતા છે પણ.
હમ્મ. તેજ તો છે.
કઈને થશે થોડું બધું ડિટેલ્સ કાઢવાની ટિકિટ લેવાની પૂછવાનું કોઈની સલાહ લેવાની કેવી રીતે જવાય. હા તે હવે તો બધું સોશિયલ મીડિયા પર તો ચાલતું જ રેય.
હમ્મ.
એના પરથી જોઈને જાણીને બધી ડિટેલ્સ ભેગી કરીને પછી પ્લેન બનાવીએ થોડી દિવસ જશું જ્યાં જવાય ત્યાં. ફરવા માટે તો બઉુ બધી જગ્યા છે.
હા બહું બધી જગ્યા છે. બધી આમ નવી નવી જગ્યા ફરવા જાય ને તો મજા આવે. એટલીસ્ટ આપણને બાર નું બધું ખબર બી પડે એમ. ફરી તો લીધું પણ ફ્રેન્ડ લોકો સાથેમા અલગ મજા હોય કે નહીં કઈ એમ.
હમ્મ.
હમ્મ. એટલે મજા આવે આપણને બધું ખબર પડે. બધું બહાર નું બી આપડે જોઈ લઈએ હમ્મ
ગેલી હતી ફર્સ્ટ ટાઈમ જોકે મને જવાની બહુ ઈચ્છા હતી જયારે મે ફર્સ્ટ ટાઈમ જઈને જોયુ તો બધા બહુ સારંગપુર જાય છે, તો મેં પણ જોયું. પછી રિયલમાં જોયું કે નહી એ બહું મસ્ત જ છે હા એવું હનુમાન દાદાની પ્રતિભા જે મૂર્તિ છે, આટલી મસ્ત.
હમ એ જ નહી, એટલે તો આપડે કશે માર કરીએ ને ઘર માંથી બહાર તો જ આપણને ખબર પડે કે શું છે શું નહીં. બંની દુનિયા ભી થોડીક જોવી પડે ઘરમારીને કઈ થાય નહી
જો આપડે
હમ એમ એટલે આપડે કેવું કે વેકેશન એવુંય અત્યારે ફરવાવું જોઈ ને તો સારું પડે
હમ્મ
વન ટુ વીક માટે ફરિયાજ કરવાનું ઘરે આવવાનું જ નહી જેટલી પણ જગ્યા છે બધી જગ્યા ફરી લેવાની
ચોટી કેવું છે મેં તો ગઈ જ નથી એટલે મને નથી આઈડયા
ચોટીલા તો મેં નથી ગઈ મે
ચોંટીલા પાવાગઢ હમ્મ પાવાગઢમાં માં કેવું છે
ઉપર માતાજી નું મંદિર છે
હમ્મ
કેટલા કેટલા દાદરા છે આયથિંક પરફેક્ટ મને આંકડો તો યાદ નથી ફમાસ્તુ છે જગ્યા સરસ છે
હમ્મ બરાબર છે હમ્મ
ગિરનાર જવું છે ગિરનાર
અ ગિરનાર અત્યારે બન છે અત્યારે ગિરનાર નઈ જવાય
કેમ
કેમ કેવા ખબર અત્યારે સિંહ એક છોકરીુ ને પકડી લઈ ગેલો નનનું
ગિરનાર ઉપર ગિરનારે
એટલે અત્યારે ગેરના હા જુનાગઢ
હમ્મ ખબર નય બધી વાત તો એવું તો મેં તો સાંભળ્યું નહી
ન્યુઝ માં ને હું આવેલું હતું
અચ્છા જોવા પડશે
હમ્મ
એ તો એવું એ જંગલ વિસ્તાર ને ઉપર
ખાલી પચાસ દાદરિયા ચડ્યા એટલે અચાનક જ સિયાય હોય હા ફેમિલી એ છોકરું તે એમના કોઈ રિલેટિવ નો હાથ પકડીને ચાલતું હતું તો સિંહ આવીને ડાયરેક્ટ ખેંચી લઈ ગયો કઈ ખબર જ નથી પડ્યું
એજ તો પૂરી સેફ્ટી સાથે જવું પડે પોતાનું ધ્યાન પોતે રાખીને આવે તો નાનું બાળક હતું એટલે
કેવય એમ બીક લાગે એમ
એ તો છે જ
હમ્મ
પોતાની સેફ્ટી આપડે પોતે જ રાખવા પડે ભલે પછી
હમ્મ હમ્મ અને કશે બી જાય તો એમ પેલે થી બહુ એમ ચેતીને જવું પડે તેવું એમ હવે જુનાગઢ એટલે એમ ગીરનાર જવુ હોય તો બવ વિચારવું પડે હા એમ
કે ત્યાં શું થયેલું શું શું કઈ બનાવ બયનો કોઈ ઘટના ઘટી શું છે હાલ ફિલહાલ જવા જેવું છે ત્યાંનું વાતાવરણ
હમ હા જ એમ તો બીજી જગ્યાથી કોઈ પ્રોબ્લેમ નહી આવે પણ આમ આ પહાડ વાલી વસ્તુ એમ તેમ હોય ને ચડવાનું
હા તો આ એ જંગલ વિસ્તાર એટલે થોડું પ્રાણી લોકો નો એવો ભય રે કે અચાનક થી આવી જાય
હમ એવુ
પછી એટેક કરી દઈ
હમ એસ તો છે
એટલે એના માટે થોડું જોવા પડે
હમ
કહી
હવે આપડે એમપસી જાય ને આવ તો કેવું કે થોડુંક આપડે આપ પોતાની સેફ્ટી માટે ધ્યાનથી જઈએ ને તો એમ સારું પડે એમ એક તો પાછી એકલા અ ફ્રેન્ડ લોકો સાથે ગયેલા હોય એવું એટલે થોડુંક એમ ધ્યાન થી તો સારું પડે એમ વધારે એમ
તો છે જે કીધું હવે બધું બધી ડિટેલ્સ આપને સોશિયલ મીડિયા પરથી મળી જાય જાણી લેવાનું જોઈ લેવાનું શું છે શું નઈ કઈ નઈ એવું હોય તો જોઈ લઈ પછી પ્લાન બનાવીએ
હમ
હમ અ્છા આપડે પાછ જન તૈયાર એવું થાય તોજ મજા આવે એમ બધે ફરવાનીને એવું
કઈ નહી જેટલી ફ્રેન્ડ્સ છે આપણું પૂરું ગ્રુપ બનાવીને જશું એન્જોય
હમ
કઈ નઈ એવું હોય તો મને કોલ કરજે
ઓકે ઓકે
હવે સુવાનો ટાઈમ પણ થઇ ગયો
હ હ સુઈ જા સુઈ જા
હમ બાય મિત્રો બાય બાય
હમ બાય